હેલો કેમ છો?
મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે ફ્લોર પર બેસીને વાત કરવાની મજા જ અલગ છે.
હા સોફા કરતા ફ્લોર પર બેસી તો વાત પણ વધુ રિલેક્સ લાગે છે.
સાચી વાત આજે પૂરો દિવસ બહુ બિઝી હતિ તારો દિવસ કેમ ગયો?
મારો દિવસ પણ સરસ ગયો સવારે કોલેજ ગઈ હતી અને પછી ઘરનું થોડું કામ કર્યું.
કોલેજમાં શું નવું ચાલી રહ્યું છે.
અત્યારે તો પ્રોજેક્ટ્સનું પ્રેશર છે અને ટીચર રોજ આ નવી ડેડલાઇન આપે છે.
અચ્છા ડેડલાઈન નામ સાંભળતા જ ટેન્શન થઈ જાય છે.
બિલકુલ પણ જો પ્લાનિંગ સારી હોય તો કામ સરળ થઈ જાય.
હું પણ હવે પ્લાનિંગ પર ફોકસ કરું છું પહેલા બધું લાસ્ટ મોમેન્ટ સુધી મૂકી દેતો હતો.
ઈ આદત ઘણા લોકોની હોય છે પણ ધીમે ધીમે સુધારી શકાય.
હા આજે. સાંજે વેધર પણ કેટલું સરસ છે.
હા મને પણ લાગ્યું હલકો પવન આવે છે અને એટમોસફિયર ફ્રેશ લાગે છે.
ફ્લોર પર બેસીને આ હવા નો આનંદ લેવાની મજા જ અલગ છે